હલો હેલો, જય શ્રી કૃષ્ણ, બસ મજામાં છું. તમે કે તમે કેમ છો?
હું પણ મજામાં છું. બીજું બધ તળો આજકાલ જો શું ચાલી રહ્યું છે. મારી ઘરે તો અ છોકરાઓ જો ને ઘરનું ખાવાનું ખાતા જ નથી બસ ફાસ્ટફૂડ જ વધારે પસંદ કરે છે. તમારી ઘરે પણ એવું જ છે.
હા આપણે તો જોઈ શકીએ છીએ. કે હવે તો બધાના ઘરે આવું જ ચાલે છે કે છોકરાઓને ફાસ્ટ ફૂડ જ વધારે ગમે છે. તો પણ ફાસ્ટ ફૂડ તો આપણને ઓછું કરવું જોઈએ. એના આકર્ષણ ઘણો વધી ગયો છે. આજકાલને લોકો આજ કલ ના લોકોને પીઝા પછી બર્ગર્સ સેન્ડવચ આવું બધું જ ગમે છે.
હા સાચી વાત કીધી મારા ઘરે પણ એજ છે. એ લોકોને બસ પીઝા બર્ગર અને એ બધું જ જોતું હોય છે. એટલે હું તો છે ને બનતી કોશિશ એ હેલ્ધી ફૂડ બનાવવાનું જ કોશિશ કરું છું, કે પીઝા ઉપર પણ ઘરનું બે બેઝ બનાવું છું. વેજીિટેબલ્સ મૂકું છું અને આમ કહીને ટ્રાય કરું છું કે કઈક તો હેલ્ધી ખવડાવું એ લોકોને.
હા એજ નહી આપણને આવું કઈ હેલ્ધ તરીકાથી ફાસ્ટ ફૂડ બનાવીએ. ને જેમ કે આપણે આપને ઘરના રો ટલાથી કે ભાઈ ઘરના આટા થી બનાવીએ તો એ સારું ર બહાર મળતા પેઝા નો લોટ પીઝા નો બેઝ લાવીએ એના કરતા આપને ઘરે બનાવી. એ સારું રે ને એનામાં કઈક નુકસાન પણ ન થાય પછી લોકો ફાસ્ટ ફૂડ વધારે કેમ પ્રિફર કરે છે. કારણ કે ઝડપથી મળી જાય છે, અને સ્વાદિષ્ટ લાગે છે. તો એ માટે એ લોકોને આમ કે ભાઈ ફાસ્ટ ફૂડ ખાવું વધારે ગમે છે તો. પણ આપણને આવું ન કરીને. ઘરનું ભોજન ખાવું જોઈએ.
કે લોકો ફાસ્ટ ફૂડને એટલા માટે જ પસંદ કરે છે. કારણ કે સ્વાદિષ્ટ હોય છે. અને ઝડપમાં બની જતું હોય છે. પરંતુ લોકોને એ નથી ખબર કે આના નુકસાન કેટલા છે.
એજ નહી છ નુકસાન તો બહ બધા છે.
કેટલો ખરાબ અસર પડે છે. અને ખાઓ ભલે ખાઓ પણ એની છે, ને એક લિમિટ હોવી જોઈએ. જાણ કે મહિનામાં એક વાર ખાધું બે વાર. ખાધું રોજ રોજ ખાવાથી એમને તમારા શરીર માટે નુકસાન જ છે.
હા એ તમે સાચું કીધું રોજે રોજે ખાવાનું એ શરીર માટે નુકસાન મહિનામાં એકાદ વાર કઈ બાર જઈને આપડણે કઈ ખાઈ આવે તો કઈ નઈ. એમાં આટલો બધો તેલ હોય છે. પછી મીઠું હોય છે, પછી કેટલો બધો ખાંડ ન પ્રમાણ થાય તો એનાથી પણ આપણના શરીરને ઘણું નુકસાન. થાય છે. એ લોકો તો એટલી જ સાફ સફાઈ થી પણ ના બનાવે એ લોકો કેવી રીતને બનાવે આપણને. વાર જોઈ લઈએ તો આપણને ખાવાનું પણ ક્યારેય મન નથી.
હમ સાચું કહ્યું. એ લોકોનું એટલું ઓઇલ હોય છે અને પામપ ઓઇલમાં એ લોકો બનાવે છે અને મતલબ એ સાફ સફાઈ નું પણ કોઈ એ લોકોને ધ્યાન નથી હોતું જેમ કે આપણે ઘરનું ખાવાનું બનાવીએ તો એ હેલ્ધી ના સાથે સાથે સ્વચ્છ હોય છે. હે અને પ્રો પૌષ્ટિક પણ હોય છે અ એટલે આપણે છે ને બનતી કોશિશ ઘરનું ખાવાનું જ ખાવું જોઈએ.
હા એ જ ને આપણને બને જ ત્યાં સુધી ઘરનું જ ખાવું જોઈએ, ઘરનું ભોજન તાજું હોય, પૌષ્ટિક હોય છે. પછી એમાં આપણને કેટલી સ્વચ્છ તા થી આપણે બનાવીએ છીએ. એટલું ખા ધ્યા એ બધી જ વસ્તુ ઓનું ધ્યાન રાખીને આપણને બનાવીએ છીએ તો એમાં એટલું બધું આ અ ગુણ હોય કે એ ખાવાથી આપ શરીર ને ઘણા બધા ફાયદા થાય તો એનું ભોજન તો બઉ જ સારું. છે.
સારું છે અને ત આ છે ને આ આ આજકાલના જે ફાસ્ટ ફૂડનું કેમ આટલું ઝડપ વધી રય છે કારણ કે છે ને આ લોકો કેટલા વ્યસ્ત લોકો થઈ ગયા છે એટલે. અને પન મને હા અને ઘણા લોકો છે ને અ ભોજન અ અ ભોજનથી છે ને પૈસાની અ બચત પણ કરતા હોય છે એટલે એ લોકો છે ને આ ફાસ્ટ ફૂડ ખાઈને દ અ ની કરી લે છે.
હા, એ લોકો ફાસ્ટ ફૂડ ખાઈને પોતાનું ટાઈમ પસારી દે છે, કારણ કે એમને પા જોડે ટાઈમ રેતો નથી, એ લોકો એટલા બિઝી થઈ ગયા છે કે એમની પાસે ટાઈમ નથી. કંઈક બનાવાનું તો લોકો ફાસ્ટ ફૂડ ખાઈને પોતાનો ગુઝારો કરી લે છે તો એને સસ્તું પણ પડે અને આમ કે પેટ પણ ભરાઈ જાય. પણ આવું નથી, એનાથી પેટ તો ભરાઈ જશે પણ કાલે ઉઠીને કઈ બીમારી પણ થઈ શકે છે, તો આપણને આવો અવોઈડ કરવો એ આપણના-
છે અને ઘરના ભોજનમાં જોઓ ને આપડો પ્રેમ હોય છે, આપડી સફાઈ તો હોય જ છે, પણ આપણો પ્રેમ હોય છે, આ બહારના ભોજનમાં ક્યાંથી મળવાનું આપણને સ્વાદ પણ હોય છે.
હા, એજ ને આપણને સ્વાદની સાથે સાથે પ્રેમ પણ મળે છે, તો ઘરનું ભોજન તો બહુ જ સારું, પછી આપને જોઈ શકીએ છે કે દાળ છે, શાક છે, રોટલી છે, ભાત આ સ અને સલાડ આ બધા આહાર આપણને ખાઈને આપણને શરીર કેટલું સારું રે. તો એ આવું બધું આપણને પૌષ્ટિક આહાર ખાવું જોઈએ.
ચી વાત છે, ઘરના ભોજનમાં લાગણી અને કાળજી બંને હોય છે અને તમે કીધું આપણે ચો ચોક્કસપણે મતલબ આપણે અ ઘરનું ભોજન લીએ, તો અ જો આપડા ઘરના વડીલો છે એ લોકોના સ્વા સ્વાસ્થ્ય માટે પણ કેટ ટલું સારું હોય છે.
હા, એજ ને, સ્વાસ્થ્ય માટે પણ બહુ જ સારું, આપણને દવાખાને ભાગવું ન પડે. આપણને પરિવાર સાથે જ જોડે જમી શકીએ તો એમાં પણ કેટલા સંબંધો આપણને મજબૂત થાય છે, આપણને સાથે વ બેસીને જમીએ તો કેટલું સારુ લાગે તો આ પરિવાર જોડે ભોજન કરવું જોઈએ, આપણને ઘરનું ભોજન કરવું જોઈએ, એ બઉ જરૂરી છે.
હા અને જ, આ છે ને જ રહી વાત ફાસ્ટ ફૂડની તો એ છે ને ફક્ત આપણે ક્યારેક મહિનામાં જાણે કે મિત્રો જોડે ક ખાસ પ્રસંગે કશે ગયા હોય તો ખાય તો ચાલે, કારણકે આ બંનેમાં આપણે સંતુલન જ જાણવવું ખૂબ જ જરૂરી છે.
હા એ તમે સાચું કીધું, ક્યારેક આપણને આપણા મિત્રો જોડે બહાર જઈને ખઈ આવીએ એ ચાલે, પણ રોજંદે રોજિંદા માટે એ સારું નથી તો એ અ આપણને અવોઈડ કરવું જોઈએ અને ઘરનું ભોજન ખારુ ખાવું જોઈએ, ઘરનું ભોજન આપને જોઈ શકીએ છીએ કે ખર્ચ થોડુંક ઓછું થાય છે, બહારના ભ ભોજન કરતા આપણને બહાર મળતી વસ્ તો ઘરે પણ બનાવી શકીયે છે, સા કેટલી સાફ સફાઈથી બને છે એ બધી વસ્તુઓ તો આપણને ઘરે ઘરે જ બધી વસ્તુઓ બનાવવાનું અ કરવું જોઈએ, આવુ કરવું જોઈએ કે આપ પણને બધી વસ્ તો ઘરે જ બનાવીએ.
હા અને ઘર અ ઘર હાલો.
હા.
હા બોલો અને જો ઘરમાં જ આપણે સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓ બનાવી શકીએ જેમ કે તમે કીધું છે તો અ જેમકે હાંડવો છે, ઉપમા છે, થેપલા છે વિવિધ શાકભાજીઓ છે તાજા ફળો છે એ બધું ખાવાથી આપણે કેટલો બધો પૌષ્ટિક આહાર અને સ્વાદ પણ આપણને મળતો હોય છે ફળોનો શ્વા સલાડ બનાવી શકીએ છીએ એનાથી હેલ્થ પણ સારી રહે છે.
હા એજ ને કેટલા બધા આપણને ઘરે જ બના ફલો નો શ્વ સ સલાડ બનાવી શક કે છે તો એ કેટલું ટેસ્ટી પણ હોય બધુંને આ આપણા શરીર ને માટે સારું પણ હોયને એ જ જગ્યા પર ફાસ્ટ ફૂડ એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેવી કે આપણને જોઈ શકીએ છીએ કે ડાયાબિટીસ છે હૃદય ના રોગો જેવી જોખમ વધી શક શકે છે તો આવા બધા આપણને જોઈ શકીએ છીએ કે કેટલી બધી જોખમ વાળી વસ્તુ આપણની જોડે ઈ ડાયબિટીસ કે કેટલી વધે છે એ ફ આ બધા કોના લીધા થાય છે કોના લીધે થાય છે કારણ કે એ ફાસ્ટ ફૂડ ના લીધે થાય છે તો આપણને ફાસ્ટ ફૂડ થોડું ઓછું કરવું જોઈએ.
હા બ બરોબર ક્યું તમે અ કે ત આપણે હેલ્થ પર ધ્યાન તો રાખવું જ જોઈએ ને હવે તો મેં પણ જોયું છે કે લોકો પોતાના હેલ્થને લઈને કેટલા જાગૃત બની ગયા છે અ લોકો તો જંક ફૂડ ઓછું કરી-કરી નાખ્યું છે ઘર-ઘર મતલબ મેં જોયું છે કે એ લોકો ઘરનું અ સાદું ખાવાનું જ પસંદ કરે છે આખ તો જો તંદુરસ્ત જીવન જ આપણું આ આહાર બ જી જરૂરી છે ને યોગ્ય આહાર જરૂરી છે તંદુરસ્ત જીવન માટે.
હા, એ તમે સાચું કીધું આપ પના જીવનના માટે આ અ તંદુરસ્તી માટે એ જ આહાસ સારું આહાર બવ જરૂરી છે તો આપણને એ ધ્યાન રાખ જોઈએ પછી આપણે જોઈ શકીએ છીએ કે વારંવાર આ બધું બહાર નું ખાવાથી આપણનો શરીર પણ વધી જાય છે તો એ એ પણ આપણને ધ્યાન રાખવું જોઈએ.
ખવુ જોઈએ મતલબ એવું છે કે ફાસ્ટ ફૂડ નો આનંદ તો આપણે ક્યારે-ક્યારે લેવો જ જોઈએ પરંતુ ઘરના ભોજનને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ.
હા ઘરનું બધું ને રોજિંદા જીવનનું ભાગ બનાવવો એ જરૂરી છે. કોઈક વાર આપણને બાહા જઈને ખાઈ આવીએ તો એ ચાલે એ કંઈક નહીં, કોઈક વાર તો આપણને જવું જોઈએ આપણને પરિવાર જોડે બહાર જઈને મજા કરી આવવા જોઈએ, ખાવું જોઈએ બધું કરવું જોઈએ પણ રોજ
હા પણ સ્વાસ્થ્ય બચત અને પરિવાર સાથે અ નો સમય હોવો જોઈએ. આ ત્રણ ડે નો આપણને લાભ મળવો જોઈએ.
હા એ તમે એકદમ સાચી વાત કરી આપણને આ બધાનો લાભ મળવા બહુ જ જરૂરી છે.
હા કારણ કે અસલી આપડું તો પરિવારનું ભોજન સાથે ભોજન ખાઈએ એ જ છે મહત્વનું છે.
હા એજ ને આપણને પરિવાર સાથે જોડે મળીને ઘરનું ભોજન ખાઈ એનાથી આપ આપણા સંબંધો પણ મજબૂત થાય. આપણના શરીર પણ સારું રહે પછી આપને જોઈ શકીએ છીએ કે ફાસ્ટ ફૂડ ખાલી સ્વાદ માટે સારું લાગે. પરંતુ આપણને આપણના રોજિંદા ખાવાનું. યોગ્ય. નથી અને આપણ ઘરનું ભોજન જે છે એ સ્વાસ્થ્ય માટે બહુ સારું છે.
શખીએ છેએ.
હા એજ ને આપને રોજે રોજે ઘરનું ભોજન ખાઈ પણ શકીએ છીએ. શરીરને નુકસાન પણ ના કરે આપ શરીર હેલ્ધી પણ રહે. ફિટ પણ રહે.
હા એ વાત તો તમારી સાચી. હમ તો તમે પણ કંઈક કંઈક તો હેલ્ધી ફૂડ લેતા જ હશો. હશો ને?
હા હું પણ હેલ્ધી ફૂડ લઉં છું હવે. અ હેલ્ધી ફૂડ જ લેવું જોઈએ હવે થોડાક વાર પેલા મારા હસબન્ડ પણ ચાલુ કર્યો છે હવે હેલ્ધી ફૂડ લેવાનું તો હું પણ એમની જોડે ચાલુ કરવાની છુ થોડા દિવસો પછી. પ્લેન તો કરી રહી છું કે ભાઈ ચાલુ કરું.
ચલો સારું છે. અ પોતાનું હેલ્થનું વિચાર કરવું ખૂબ જ જરૂરી છે અને તમારી હસબન્ડ આ આ રસ્તે જઈ રહ્યા છે એ ખુબ જ સારું છે અને તમે પણ એમને પ્રોત્સાહિત કરો અને તમે પણ એ રસ્તે જાઓ એવું તમારે રાખવું જોઈએ.
હા હા સાચું કીધું તમે આપ આપણને આપણના શર આપણનું શરીર છે તો બધું જ છે તો આપણ ન શરીર સ્વસ્થ રહેશે તો જ આપણને જીવન સ્વસ્થ રહેશે. તો કઈને સારું ભોજન ખાવું બહુ જ જરૂરી છે. હા શરીર સ્વસ્થ હા સારું ભોજન ખાવું જરૂરી છે કઈ નહી તમે પણ સા ઘરનું જ ભોજન ખાજો બહાર ન ખાતા નહી.
હા ના ના હું તો નહીં કરું હું તો તમારે ને તમે તમારો ડાઈટ છે તમે ક તો ફોલો કરો છો હેલ્ધી ફૂડને લઈને તો તમને પણ થોડુંક એના વિશે વિસ્તારથી પછી જણાવજો.
હા હા પછી હું ફોન કરીશ. તમને ધ્યાન રાખજો.
હા ચાલો બાય.